હાલો.
હા! કેમ છો?
કેમ છો?
બસ. મજામાં. તમે પણ, કેમ છો?
હું પણ મજામાં છુ. શું કરી રહ્યો છો?
બસ સુતેલા છે.
અચ્છા. જમી લીધું?
હાવ. આઠ વાગે.
હા!
આઠ વાગે જમીલીધા અમે તો. અમે તો ગામડામાં તો વેલું જમવાનું હોય ને.
પણ છે સારું સારું કેવાય વેલું જ જમવું જોઈએ. ખબર આપડે
સાચી વાત હે.
તબિયત આપણા તબિયત માટે સારું વેલું જમવાનું.
હા સારું.
હા કેમકે આપડે વેલું જમીએ ને તો આપડી પાચન મતલબ ખાવાનું પચી જાય છે એટલે એ હારું એટલે એ હારું રેવા માં કોઈ એમ લેટ ખાઈ ને
સારું કેવાય.
હા આપડે લેટ જમીએ ને તો આપડું ખાવાનું પચે નઇ પછી એને ની બીમારી થય પેટ ફૂલાઈ ને પછી પેટ દુખે, ગેસ થાય એટલે આપણા શરીર માટે છે ને. સરખું ખાવાનું અને એક્સરસાઇઝ અને યોગા ખુબ જ જરૂર છે, જરૂરી છે. આપણા શરીર માટે ખબર તમને? તમે કરો છો યોગા અને એક્સરસાઇઝ?
આપણે યોગા કરીએ ને એના પાછળ આપણે ખોરાક બી ખાવું જ જોઈએ, લેવું જોઈએ.
હા આપડે છે ને પ્રોટીન વાળું ખાવાનું જોઈએ.
કેળા ને દૂધ આય, ખજૂર દુ ખજૂર ને દૂધ ને એ બધું ડ્રાયફ્રૂટ ને એવું બધું ખાવાનું હોય તો સારું કેવાય.
હા આજકાલ છે ને. આપડા ખાનપાન છે ને સારું નઇ હતું. સારું નઇ રહ્યું પેલા જેવું. પેલા આપડે છે ને ખાવા પીવાનું સારું હતું. હમણાં બધામાં હા
ટીશા ખાતા હોય તો ભી આમાસો-
હા. કેમ કે એક લોકો છે ને ખાવાનું ટાળ સરખું ખાતા અને એક્સેસાઇઝ, એક્સેસાઇઝ માટે લોકો હા દેશી દેશી ખાધનું ખાવાનું ખાતા
કેમિકલ ને બધું
હા એટલે આપડા એટલે જુઓ આપણે હમણાં એનું તો કઈ કરી નઇ શકતા. આપણે મિલાવટને તો રોકી નઇ શકતા, એટલે આપણે છે ને આપણા રીતે જ આપણને આપડા શરીર નું ધ્યાન રાખવું જોઈએ, ટાઈમથી ખાવું જોઈએ. બાર નું તો ખુબ જ ઓછું ખાવું જોઈએ બારનું અવોઈડ જ કરવું જોઈએ.
જેથી આજના જમા આજના જમાનામાં માણસને કેટલું બધું બારનું ખાવાનું શોખ છે, એના માટે વધારે બીમારી આવે છે.
એ છે. હા કેમ કે છે ને આપડે જો આપણને ખાવાનું મન થાય ને તો ઘરે બનાવીને ખાઈ લેવાનું એ સા સારું પડે. પણ બહાર થી આપણે લાઈને ખાવીએ ખબર નઇ કેવા તેલમાં એ લોકો બનાવે છે? કયું પ્રોડક્ટ યુઝ કરે છે? એ આપણને કઈ હા એ આપણને કઈ ખબર ની હતું એટલે જો આપડે જયારે બી બહાર નું ખાયે છે ને આપણું પેટમાં ગડબડ થાય જ છે એટલે આપડે છે ને બાર નું હા જેટલું થાય ને એટલું અવોઈડ જ કરવાનું. મેં તો જેટલું થાય ને એટલું બહારનું કમ જ ખાવુ છું. હું તો ઘરે જ બનાવુ છું. જે ભી ખાવું હોય તે
આપણે જેવી આપડા છોકરુ ને ટેવ પાડસુ ને જેવી થશે. આપણે જેવા જોશે ને આપણે વધારે બાર ખાવા જશું તો સોકરો સોકરા ભી પણ એવું કરશે ને?
હા એ જ ને, એટલે છોકરા લોકોને પણ એ ઘર જ બનાવી એ લોકોને કઈ ખાવાનું મન થાય ને તો એ વસ્તુ છે ને આપણે એ લોકોને ઘરે જ બનાવીને આપવી જોઈએ.
ને એક આપણે ટાઈમથી ઉઠવાનું, ટાઈમથી ખાવાનું, ટાઈમ પર યોગા કરવાના. ટાઈમ સી ટાઈમ બધું કતો આપણે શરીરમાં ગમે ગમે જાતની બીમારી ન આવે કોઈ દાડે.
હમમ. તમે કરો છો યોગા?
મુ તો પાંચ વાગે હવારે જ ઊભાવ પેદલ
હા સારું કેવાય. મેં જો હા ને મેં બી જો એક્સેસ સવારે યોગા ને એક્સેસ એ બંને કરું છું સવારે ઉઠું ને મેં બી છો વાગે ઉઠું પછી અડધો કલાક યોગા કરું ને અડધો કલાક એક્સરસાઇઝ કરું છું. પછી ગરમ પાણી પીવું છું મેં શરીર નો ખૂબ હા ચિયાસીડ વાળું ચિયાસીડ વાળું પાણી પીવાનું જીરા વાળું પાણી પીવાનું એ પેટ માટે ખુબ જ સારું હોય છે અજવાઈન વાળું પાણી તે આપડા પેટ ના પાઠ પાચન ક્રિયા માટે ખુબ જ સારું રહે છે એટલે છે ને દરેક માણસે છે ને એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ ને ચાલો એક્સરસાઇઝ નહી થાય ને તો એટલિઝ વોક કિંગ તો કરવી જ જોઈએ જમ્યા પછી છે ને હા હા, આજકાલ શું કરે છે જો બધા વોક ઓફિસ ઓફિસ જઈને ઓફિસ વાળા શું કરે મતલબ ઓ ફીસે જાય છે પણ આખો દિવસ એ લોકો બેસીને બેસતા જ બેસતા જ રહે છે પછી એ લોક બી ખાઈને સુઈ જાય છે એટલે એ લોકોનું પેટ ફૂલાઈ જાય છે અને પેટ વધે છે.
પેડ ફૂલાઈ જાય એ લોકો નો હાચી વાત તો એ બી બેસારા શું કરે આખા દિવસ થાકેલા હોવે
હા, પણ જો હું પણ શરીર નું ધ્યાન પણ રાખવું જોઈએ એટલેજ અને જમ્યા પછી પંદર થી વીસ મિનિટ, પંદર થી વીસ મિનિટ પણ વોકિંગ કરે ને તો પણ ચાલે કે ખાવા પછી છે ને ડાય-ડાયરેક્ટ સુવાનું નહી ક્યારે. વોકિંગ કરવાની થોડીક વાર પછી એમ લાગ ને ત્યારે પછી સુવાનું પણ ત્યારે ડાયરેક ક્યારે પણ નહી સુવાનું ખાવાના પછી.
હાચી વાત હૈ.
મેં તો ક્યારે પણ મેં બી જો જમું ને સવારે બપોરે જમું તો દસ મિનિટ વોક કરી લઉં છું રાત ના જમુ ને તો બી એક અડધો એક કલાક વોક
એ ભલે બાપોરે જમવા તો બપ બપોરે બી વોક કરોનું તો ચાલે સાંજે રાત્રે ગમે તેમ તમે જમ્યા પછી તો તમે થોડી થોડી તમારે કસરત કરવી જ પડે જરૂરી છે શરીર માટે તમારે.
ઘરમાં જ બે ત્રણ આટા મારો ને આપડે તો પણ ચાલે.
ગમે જેટલી જાત તમા આપણ ને જોડે બીમારી ના આવે.
હા, એટલે છે.
અમારા બાજુ મેં રહેશે ને એક બુઢા માજી છે તો બી પણ ડોવા શે તો બી બધા સવારે ઉઠે તો ઉવા આપડે ખાટલા ઉપર બેઠા બેઠા પગ ઉછા કરે છે હાથ એમ કરે છે માથું નીચું કરે છે જો તો આપણ ભી તો બહુ બુઢા છે. તો આપણા જેવું તો કરજો એને ગુજતની કોઈ બીમારી નહીં હો એક કાયમ કસરત કરે એ જાતને કોઈ બીમારી નહીં એના જોડે.
કેમ કે પેલા ના લોકો છે ને ખાવાનું સારું ખાતા અને એ લોકો ખે બધા ને કામ કરતા ખેતરમાં જઈને એટલે એ લોકો નું શરીર છે ને સ્વસ્થ તને તંદુરસ્ત છે. એટલે એ લોકો ના શરીર માં આજે પણ તમે જુઓ ને રોગ કઈ રોગ નહી હોતું. ને આપડે તો આજે ત્રીસ ની ઉંમર માં ત્રીસ ની ઉંમરમાં આપણું કમર દર્દ હોય છે પગ દુખે છે ઘૂટના દુખે છે કેમકે આપડે આપણા શરીર નું ધ્યાન જ નહી રાખતા
તમે છોકરોને કહેમતો ઓમ જ કહેતા મારા પગ દુઃખે છે
હા આજકાલ તો નાના નાના છોકરાઓની કમર ને પગ ને બધું દુખે છે કેમ કે ખાવાનું આપડે બરાબર ખાતા તો નથી જ
ખાવાનું બધું હવે પહેલાંનું ખાવાનું તો બાપા સારું તું હવે તો બધું કેમિકલથી. પાખેલો ને બધું ગમે તે સીઝને મિલાવટ છે દૂધ મેં તો હું કહો તો તમે મિલાવટ.
પણ એવી વસ્તુ નથી કે વગર કેમિકલ દૂધ થી લઈને બધું દૂધ પણ જોવ ને આજકાલ પાવડર નાખે છે. કેટલું બધું કરે છે આપડે શું કરીએ પછી આપડા શહેરમાં તો થોડી આપડે તાજો દૂધ મળે આપણને. ગામ હોય તો આપણને તાજો દૂધ મડે પણ અહિયાં શહેરમાં આપણેે શું કરીએ.
લાવો તો બે દિવસ મુકો તો ઇસ્માઇલ ના માળે ને આપણે શહેરમેં આપણે દૂધ લાવોન થેલીનું તો તમે આજ છાય બનાવો તો બી ઈસ્માઈલ આવશે
હા એજ તો કેમ કે આપડે હમણા જ બિચારા જે હા કેમ કે જે બિચારા લોકો શહેરમાં રહે છે એ લોકો શું કરે એ લોકો એ એજ બધું ખાવું પડે ને પીવું પડે છે.
હાચી વાય એ બી બેચારા શું કરે પૈસા ના માટે રેવું પડે બાર
તો શું કમાવા માટે બહાર રહેવું જ પડે છે તો પછી એ બધું ખાવું પડે ને એટલે લોકોનું શરીર છે ને નબડુ પડી જાય છે, ગામડામાં તમે જોશો ને એ બધાનું શરીર છે ને ખુબ સ્વસ્થ રહે છે કેમ કે એ લોકો કામ કેટલું કરે છે ને ને એ લોકો એક્સરસાઇઝ ને યોગ ગા ને બધું મતલબ કરતા હોય છે ને ખાવાનું પણ છે ને એકદમ ફ્રેશ ખાય છે એટલે એ લોકો તંદુરસ્ત રે છે તો મારું તો એ
પહેલાનું ખાનપૂન ખાનપાન બઉ સારું હતું.
હા.
પેલા જમાંનામ કે બધા દાળ ભાત ને કેવા બધા ખાલી ર રોટલી શાકતા તો રોટલી શાકવી બહુ તાકાત હતી તી
હા એ લોકો પેલા પેલાના જમાનામાં
હવે તો આપણે કેટલે બધા સાંજે જમાં ભાઈ બપો બપોર નેતો દાળ સાગ ભાત રોટ લી સ્લાદ અચ્છાર પાપડ કેટલું બધા હોવે ને પેલા જમાનામાં બજારોને ક્યાં પડ્યા હતા તો બી શરીર સારું કેહેવાતું હતું કોઈ દાડી બીમારી નહી આવતી એના જોડ એ ને હવે તો જેટલી આપણે ફેસિલટી વધી ગઈને જેટલું આપણે વધારે માણ
પણ છે ને મે હા પણ હમણાં તો મે તો છે ને ડાઈ મલબ ડાયટિંગ તો નહી પણ ડાયટિંગ તો નહી કેવાય પણ ખાવાનું બઉ ઓછું કર દીધું છે જયારે પેલા ત્રણ
જે જાતે ઘર મે આપણે યોગા કરતા તા. હવે તો શું બધા યોગા તો નહી કરતા ને બધા જીમ જાય છે.
હા જીમ બી સારું કેવાય કેમ કે ચાલો આપડે ટાઈમ નહી મળે ઘરે પડા થી નહી થતું હોય એ તો જીમ હ હા પેલાના પેલાના લોકો હા પેલાના લોકો ઘરે કરતા પણ આજકાલ ના લોકો જીમ જાય છે જીમ પણ સારું કહેવાય. એમ તો કે જીમમાં જઈએ હા હા સારું કેવાય એમાં એક્સરસાઇઝ કરીએ આપડે વેઇટ લિફ્ટિંગ કરે તો સારું કેહેવાય એવી ચાલે તો કોઈને ટાઈમ ના મલે જીમ જવાનું તો ઘરે પણ કરે તો એ પણ ચાલે કે ઘરે પણ કરે તો પણ સારું કેવાય એ મેં તો જો હમણ રૂટિન વાળું જ ખાવઉ છું પનીર ને સેલેડ ને જવાર ની
મારે ખુદ માં મારે પણ એક છોકરો હતો હો બી સવાર મેં જીમ જાય ને સાત વાગે
હા તો સારું ને એમ તો જ કાઈ નહી હા.
કરી ભાઈ આપણા છોકરા ના કરે એના માટેને જીમ જાય છે રોજ ડેલી તો જીમ જઈન પછી આવે ને તો શું બધું. કાકડી ટમાટર બધું સલાદ એવું કાય ડ્રાય ફ્રૂટ પ કેરમ દૂધ આપું છું ચણા આપે ચણા નહીં આવતા. એ જીમ જાય એના ઉપર ખોરાક બી આપણે ખાવુ જુએ પાછુ. તો આપણા શરીર ને તાકત આવે છે
હા હા હા જો તમારે એ છે ને એવું બધું જ ખાવાનું એમ પ્રોટીન વાળું પનીર છે અને સલાડ છે અને જવારની રોટલી આવું બધું ખાવાનું ઘેઉ ની રોટલી સારી કેવાય પણ છે ને હપ્તા બે ત્રણ વાર કોઈ વાર જવાર ની બાજરી ની રોટલી
ગુ આપણે ગુણદાયક છે જવાર ની રોટલી ખાઈએ ને તો સારું કહેવાય. જવારનો દળિયો પણ આવે છે દળિયો પણ તમે ખાવ તો આપે તાકાત તાકત.
સારું હોય છે વેઇટ લૂઝ કરવા માટે જવાર ખુબ સારું હોય છે ખબર છે તમને.
સાચી વાત બાકી વધારેને બધા ઘઉ ગેહુની રોટલી જ ખાય છે ને. પછી શું કરે ઘમારા ઘેઉની રોટલી ની ખાય શું કરે બિચારા‌.
હા એ તો છે જ ગામડામાં પણ હા પણ ગામડામાં. તો ખાય છે બધા જવારની બાજરી ની રોટલી ખાય છે એમ અહીંયા શહેરમાં. તો વધારે કરને તો ગેહુ ની રોટલી જ ખાય છે કેમ કે એ લોકો હા પણ
બધા રોકા રોટી તો દેખાતી નહી બધા રાઈચસ ખાય છે ભાત.
કા
ભાત ભાત આંધ્રા મે
હા ત્યાં તો બધા ભાત જ ખાય છે લોકો.
ગમે તે ભાત હોય ગમે તો શાક હાથે ભાત જ ખાય આપણે તો રોટલી જોવે ને એ લોકો બધા ભાત જ ખાય.
હા ભાત જ ખાય છે એ તો એટલે તો મેં તો એવું જ કીધુ છુ હા તમે કરો હા તમે ક્યારે કરો એક્સરસાઇઝ.
શું કો છો
તમે ક્યારે કરો છો એક્સરસાઇઝ સવારે.
અમાર સવાર મે સવાર મે પાંચ વાગે.
સારું સારું હું પણ સવારે જ કરું છું તમ હા ચાલો ચાલો. તમારી જોડે વાત કરવાની ખુબ મજા આઈ ચાલો ગુડ નાઈટ.
ચલો
હા બાય